હલો.
હા અવાજ આવે છે.
અચ્છા.
હા એટલે એકચુલી હમણાં તો ચાલુ કરે એટલે મિનિટ તો પૂરી નહી થય હોય મે ઈજ કેવ છું.
ના એટલે મારે કે આ નંબર ઉપર છે ને કોલ બીન હા જ પતે ગયું.
ના એટલે મારે પછી તમારો ફોન આવે એટલે મેં તમને સામે ફોન કર્યો. તો એ મારે ડિકલાઈન ગયો એમ મારે જીરોમાં આવી ગયું. અને એ હવે સબમિટ બી થઈ જશે ફોર્ટીન કોલ થઈ ગયા ટોટલ એવી રીતના.
હા એ મારે એવું જ થયું મારે જીરો સેકન્ડ થઈને પછી સબમિટ થઈ ગયું તું તમે રી જીવને થયો ને એમાં એક એક કલાક આપડે એક એક કોલ પેલા ગયા ફેલ ગયા.
એતો વાંધો નહી આમાં કવર અપ કરી લઈશુ જો થાય તો.
એ તો હવે આપડે વાત કરશું એ પ્રમાણે થઈ જશે કોલમાં તો એ તો એવું કઈ ને.
એ તો એજ ને.
કેમ કે આમાં તો ફોન પરથી જેટલું વાત કરું એટલું એનું ગણાય છે. કેમ કે આ લોકો પાછું અમુક ચલાય નથી લેતા રેકોર્ડિંગ. ક્લીયર આવવું જોઈએ.
હમ એમને એજ કીધું ને કે આપડે જે વાત કરીએ થોડીક સરખી કરીએ તો પછી ટ્રાન્સ્ક્રિપ્શન એમને કરવાના હોય તો એમાં એમને પ્રોબ્લેમ ના થાય એમ આપણેે જ કરવાના હોય છે જોકે ટ્રાન્સક્રિપ્શન તો.
ના આપણે નથી ટ્રાન્સક્રિપ્શન તો લોકો જ કરે છે આપડું જે આપડે વાત કરું ને તમારી જોડે કોઈ બી ટોપિક ઉપર એ એમની જોડે જાય પછી જોવે બરાબર હોય પાછળ કોઈ બેકગ્રાઉન્ડમાં અવાજ ના આવો જોઈએ અસ કોઈ બીજો પડોશનો અવાજ ના હોવો જે જે બરાબર હોય તો પછી એ લોકો ઓકે ગણતા હોય.
એતો છે આપડે જે
મન્ટ
હા એજ.
તો આપડે આજે ક્રિકેટ વિશે વાત કરીવી છે. હલો હલો.
વર્ક ફ્રોમ હોમ વાંધો નહીઈ, ક્રિકેટ વિશે વાત
આપણેે હા જોકે હમણાં તો આપડી વુમન્સ ક્રિકેટ ટીમ રમીને આવી વર્લ્ડ કપ જીતીને તો બહુ ચર્ચાનો વિષય રહ્યો હતો કેમ કે ઘણા વર્ષ પછી આપણી વુમન ક્રિકેટ ટીમ વી તો સરસ રીતે જીતીને આવી હતી અત્યાર સુધી કોઈ એવું જીત્યું નતું અને જયારે આજે આપડી મહિલા ક્રિકેટ ટીમ જીતી ના તો બઉ આમ ચર્ચાનો વિષય બની ગયો હતો, ને ઈન્ડિયા માટે બહુ આમ કે ને પ્રાઉડ ફીલ થઈ ગય.
પ્રાઉડ મુમેન્ટ હોય હમ.
હા કે ભાઈ આપડી ઈન્ડિયા ની વુમેન્સ ક્રિકેટ જીતીને આવી. અત્યાર સુધી બધાને ઘરમાં લેડીઝ ને કોઈ માનતું નોતું મહિલાને કોઈ ગણતું નહતું ખાલી ઘરના કામ કરે ઘર રે એ ઘર સાચવે એમાં જ મળતા હતા કઈ બઉ ક્યાં કઈ સ્પોર્ટ્સમાં કે કમાં આગળ નતાવા જયારે મહિલા ક્રિકેટ ટીમ જીતી ન આઈ વર્લ્ડ કપ ત્યારે બઉ જ બધાને આમ કેને આખો ખુલી બધાની લોકોની કે હા ક્રિકેટ બી રમવાનો મહિલાઓનો રમવાનો વિષય છે હવે
હા મેં બી મારી વાત કરું ને તો નાના છોકરાઓ અત્યારે હાલમાં ભી રમતા હોય ને તો મુ એક કે બે બોલ રમવા તો મેં જતી જ રહું એમ. એમની જોડે મને ગમે રમ આમ તમને ગમે
હા રમવું જ જોઈએ મહિ આપડે લે મહિલા બી દરેક હું તો માનું છુ દરેક ખેલ રમવો જ જોઈએ અને ક્રિકેટ તો રમવું જ જોઈએ જેમ આજકાલ કેવું છે કે છોકરાઓમાં ક્રિકેટનું ફેવરેટ થઇ ગયું છે કોઈ બી છોકરો એને બસ નાનપણથી ક્રિક ક્રિકેટ જ ગમતું એ બોલ બેટ તો રમવા જ ગમે અન જ્યારે ક્રિક ક્રિકેટની મેચ હોય ત્યાં તો એવા ગાંડા થઈને રમતા હોય ને ક્રિકેટ જાણે હા હા હા અને. ટીવી ચાલુ કરીને બેસી જાય જ્યારે મેચ હોય ત્યારે ક્રિકેટની તો લોકો છોડે જ નહી હમણાં બી ઝિમ્બાબ્વેની મેચ હતી. તો એ ટીવી સામેથી ખસે જ નહી. એટલો ઇન્ટરેસ્ટથી ક્રિકેટ જુએ ને અને ક્રિકેટ તો જાણે આપડે ઈન્ડિયાનું તહેવાર જેવું છે. ટિકેટ વગર જોયા વગર ચાલે વર્લ્ડ કપ હોય ટ્વેન્ટી ટ્વેન્ટી હોય. એમાંય ખરી ખાસ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ટ્વેન્ટી ટ્વેન્ટી
એ તો જશ્નનો મોહોલ હોય અને એમાં ભી ભારત જીતે તો તો કંઈક અલગ જ મજા આવી જાય એમ.
હા અને ઈન્ડિયા પાકિસ્તાન હોય, ત્યાર તો જાણે ઓ હો હો જાણે મોટો તહેવાર હો હોય જેવુ થી ઈન્ડિયા હારવાનું હોય કે એવું કંઈ થાય. તો તો આઈ બને આપડા વાળા ક્રિકેટરોને બિચારાની આપણેે એટલું બોલી બોલીને બિચારાને એટલું કહી દેને બિચાર એટલી મહેનત કરે ન
અચ્છા
અને હમણાં તો વચ્ચે તો આઈપીએલ હતું ત્યાં તો, હાય બાપ રે બાપ આઈપીએલ જોવામાં તો લોકો ક્રેઝ એટલે સાંજ પડે ને કે ટીવી ચાલુ કરીને બેસી જઈએ ક્રિકેટ જોવા માટે. ક્રિ કેટની પાછળ એટલા બધા તલ્લીન થઈ જાયને કે ખાવાનું યાદ ના આવે ક્રિકેટમાં તો બઉ જ ક્રેઝ છે.
એ જ અન આ આઈપીએલમાં તમે જોયું હશે, વૈભવ સૂર્યવંશી જે આ વખતે એક એ બન્યો એમ બધું જ પંદર વર્ષનો એ છોકરો ઓગણત્રીસ બોલમાં જે ક્રિશ બોલમાં છે પંદર વરસનો પણ રમ્યો એટલું બધું આ વખતે ઓરેન્જ કેપથી માંડીને બધા જ મોસ્ટલી બધા એવોર્ડ મોસ્ટ વલ્યુએબલ પ્લેયરના, ઇમર્જિંગ પ્લેયરના આઈપીએલના ઓરેન્જ કેપના અને આખા હિસ્ટ માં પંદર વર્ષના છોકરા એ જે ક્રિશ ગેલનો રેકોર્ડ હતો સોલ સત્તર વરસ પહેલાનો મોસ્ટ સિક્સીસ મારવાનો ફિફ્ટી સેવન ફિફ્ટી નાઇન સિક્સીસ એના જેટલા તો કોઈએ અતાર હુધીમાં હે નહીં એ રેકોર્ડ એને તોડી નાખ્યો. અને ઈવન તમે હમણાં જે વાત કરી જિમ્બાબવેની એમાં બી એને એટી નાઈન રન માર્યા ફોર્ટી વન બોલમાં.
હા એ વૈભવ સૂર્યવંશીતો અત્યારેતો ચર્ચાનો વિષય બની ગયો છે. ક્રિકેટમાં જ્યારથી આયો છેલ્લા ત્રણ ચાર મહિનાથી તો વૈભવ સૂર્યવંશીનું નામ બહુ જ સાંભળવા મળ્યું છે. ક્રિકેટમાં નાની ઉંમરે ઘણું મોટું નામ એને કરી દીધું. ક્રિકેટમાં અને જે રી તે રમે છ તો હવે તો નાના નાના છોકરાઓને અત્યારથી ક્રિકેટ તરફ જવાની પ્રેરણા મળવા લાગ કે છ વૈભવ સૂર્યવંશિ આટલી નાની ઉંમર આટલૂ સરસ રમે તો આપડણે કેમ ના રમીએ તે છોકરા હવે તો કિ કેટ ની પાછળ હતા જ પેહલે થી ગાંડા હવે વધારે એની પાછળ દોડશે એટલે આ સારું છે. આટલી નાની ઉંમરે આટલું મોટું નામ મળી ગયું છે. ક્રિકેટ એમાં તો હવે લોકોને બી એના પાસેથી કઈક સારું શીખવા મળશે કે હા ચાલો ક્રિકેટમાં આ અ નામ થઈ શકે ન ત્યારે ઘણા છોકરાઓને ક્રિકેટમાં નામ થતા વાર લાગે છે, કે ભાઈ અમુક ઉંમર પછી જ ક્રિકેટમાં અંદર અ આ ટીમમાં મળે છે જવા માટે સત્તર અઢાર વર્ષે.
એજ તો બી એમને સ્ટ્રગલ તો કરીજ હશે ને એમનેમ તો નહી થયું હોય. એને બી કેટલું સ્ટ્રગલિંગ કર્યુ હશે તૈ આગળ વધવા માટે એના મમ્મી પપ્પા એ એને કેટલી હેલ્પ કરી હશે. ત્યારે એવ્યો એ મુકામ પર પહોંચ્યો અને તોભી એને ઘમંડ કશો નહી એવ્યો જે એની સાઈન બનાવે છે એબી એની મમ્મી માટે બનાવે છે. અને બધાને અને એ બોલેભી છે ખબર છે, એક બિહારી સબ પે ભારી અને એ જ થાય છે જે કોઈ બૂમરા ને નહી મારી શકતું એને એને બૂમરા ને જોડી નાખ્યો. પેટ કમિન્સનો બી એને કઈ લિહાસ ના કર્યો. શું રમ્યો હતો યાર આ વખતે એવ્યો
હા એને જ જોવાની બહુ મજા આવી ગઈ હતી રમવાની કિ કેટમાં આ વખતે ત્યાં બહુ સરસ બેટિંગ કરી છે ક્રિકેટ રમવામાં તો અને એની બેટિંગ જોવાની જ મજા આ આવી ગઈ છે લોકો તો એની બેટિંગ જોઈ જોઈને ગાંડા ગાંડા થઈ ગયા છે. ક્રિકેટમાં, અને હવે તો જો કે વૈભવ સૂર્યવંતસિં જોઈને ઘણા બધા છોકરાઓ ને વધારે ક્રિકેટમાં જોડાસે ન પાગશે જોકે એને તો વિરાટ કોહલી ને બી પાછાળ બેશે વૈભવ સૂર્યવંશી એ તો પહેલા લોકો નેમ વિરાટ કોહલી વિરાટ કોહલી ક્રિકેટ નું નામ પડે એટલે પેહલા એવું હતું વર્ષો પેહલા ક્રિકેટો નું નામ પડે એટલે સચિન તેંડુલકર ક્રિકેટ નો ભગવાન એટલે સચિન તેંદુલકર પછી જ્યારથી વિરાટ કોહલી આયો છે તો બસ વિરાટ કોહલી વિરાટ કોહલી ચાલતું, હવે જયારતી વૈભવ સૂર્ય વંશી આયો હ એટલે હવે ક્રિકેટમાં બસ બધાને એક જ નામ વૈભવ સૂર્યવંશી, તો ક ક્રિકેટ
એને સિલેક્ટ કર્યોને રાજસ્થાન રોયલમાં એ એને એકલું સારું કામ કર્યું પણ બીજા બધાને એને કાઢી નાખ્યા હતા જોસ બટલરને પછી બધાને કેટલા બધા સારા સારા હતા રાજસ્થાન રોયલમાં ટ્રેન બોલ્ટ હતો, જોસ બટલર હત તો બધા અલગ અલગ હતા. અને યુજવેન્દ્ર ચહલ ને બધાને કાઢીને એને વૈભવ સૂર્યવંશી ને દીધો અને બધાને એવું જ હતું કે સંજુ સેમસન હવે છેને જતો રહ્યો તો કોઈ રમશે નહી રાજસ્થાન માં એમ, અને કેપ્ટનશીપ બી રિ પરાક જોડ્યા હતી, પણ વૈભવ સૂર્યવંશિ એવો કલાસ આલી દીધો ને કે પ્લેઓફમાં ભી લઈ ગયો રાજસ્થાનને એમ એટલે કંઈક આમ અલગ જ મજા હતી આ વખતે
હવે મને લાગે છે હવે વૈભવ સૂર્યવંશી નેક્સ્ટ આઈપીએલમાં તો જલ્દી ઓપ્શન થવાનું મને લાગે છે વૈભવ સૂરવંશ ને મુંબઈ ઇન્ડિયન્સ લઈ જશે નેક્સ વખતે જ તો નીતા આંબાણી ઓક્શનમાં એનું વધારે પૈસા આપીને એને ખરીદી જ લેશે કે ભાઈ રાજસ્થાન રોયલ્સ મને એને
ને પેલું કોન્ટ્રાક્ટ સાઈન કરાવે કે સપોઝ સાત વર્ષ કે ચાર વર્ષ કે અને જો એ કોન્ટ્રાક્ટ આપણે મીન્સ કે એ લોકો તોડેને તો એ લોકોને વધારે પૈસા ભરવાના આવે એમ. અને આ લોકો વૈભવ સૂર્યવંશીને રિટર્ન કરી લેશે. રિલીઝ તો નહી એ જ કરે એમ. અને અત્યારે ટ્રેડનું ચાલે છે કે હાર્દિક પંડ્યા સપોઝ ચેન્નાઈ સુપર કિંગમાં જઈ શકે છે. અવે જોઈએ છે અને હાર્દિક પંડ્યા જો ચેન્નાઈ સુપર કિંગમાં જાય તો ઓલરેડી સંજુ સેમસન બે સેન્ચુરી મારીને બેઠો છે, પહેલા જ. પહેલી વાર આવ્યો ચેન્નાઈમાં અને પહેલી વારમાં જ બે સેન્ચુરી મારી દીધી. તો આમ જોવા જેવું થશે મજા આવશે આઈ. પી. એલ.
આઈ. પીએલ. તો આવતા વર્ષે જોવાની બહુ મજા આવવાની કેમકે હવે જે બે ત્રણ જે પ્લેયર્સ છે. બે ત્રણ ક્રિકેટના ખેલાડીઓ એ લોકોની માટે તો બોલી બોલાશે બરાબર. અને આ તો કોન્ટ્રાક્ટ હોય છે આ લોકોને એ લોકા ની જોડે પણ તો પણ આ મુંબઈ ઇન્ડિયન્સ ને તો ખબર છે ને મુંબઈ ઇન્ડિયન્સ પોતાની ટીમ હમણાં થી એક પણ મેચ જીતી નથી એ લોકોનું આઈ. પી. એલ. માં લગભગ જે આ જીતે છે, વિરાટ કોહલી વાળી રોયલ ચેલેન્જર્સ બેન્ગલુરું જ હમણાંથી જીત્યા છે બે હા, એ લોકા બે વર્ષથી એ જીતે છે, પણ મુંબઈ ઇન્ડિયસ આવ તે તો મને લાગે છે કંઈક તો કરશે જ કેમકે એ લોકોને જીતવા માટે કંઈક તો કરવુ જ પડશે ને વૈભવ સૂર્યવંશી ને લેવા માટે કંઈક તો ટ્રાય કરશે તો ખરા જ પૈસાનું કે કઈ પણ રીતે ભાઈ એને ટીમમાં આવી જાય તો એમનું કામ થઈ જાય.
હા, એ કામ તો થઈ જાય પણ એ લોકો રિલિઝ નહી કરે કારણ કે જો ટ્રેન્ટ બોલ્ટના રાજેશ એજ અને ટ્રેન્ટ બોલ્ટને રાજસ્થાન પાસેથી એ લોકો એ લીધો ને. પણ ટ્રેન્ટ બોલ્ટ નું જેવું રાજસ્થાનમાં પર્ફોર્મન્સ આવતું હતું ને એવું એ લોકો માં નહીં આવતું. જોફ્રા આર્ચરને પણ એ લોકોએ મુંબઈ ઈન્ડિયન્સમાં લીધો તો રાજસ્થાન જોડે થી ઇન્જરી પછી તો પણ મુંબઈ ઈન્ડિયન્સમાં એનું પર્ફોર્મન્સ ન હતું, તો એ લોકોએ રિલીઝ કરી દીધુ. અને એ લોકો એવું કેમ નહીં વિચારતા કે તમે પર્ફોર્મન્સ ના આવે તો પણ તમે રાખો એમને તમે પછી પણ એમને યુઝ કરી શકો છો.
હા, એ ક્રિકેટમાં થોડુંક છે ને પેલું એક ટાઈપનું છે ને રાજકારણ રમાય જાય છે. ક્રિકેટમાં હવે પ્લેયર સારું રમે તો એને રાખે અને ખરાબ રમે તો એ લોકો ટીમમાંથી કાઢી નાખે તેવું. કરે છે અને જો બહુ સારું રમતા હોય તો પ્લેયર્સ ની પણ જોકે ટીમ પ્રત્યે ઈમાનદારી ની રહે. હાર્દિક પંડ્યા પહેલા મુંબઈ ઈન્ડિયન્સ જોડે રમ્યો પછી ગુજરાતમાં આવ્યો પાછો ગુજરાત થથી મુંબઈમાં
પણ ગુજરાતમાં એને ટ્રોફી ગુજરાત માં ટ્રોફી એના તરત જીતાડી હતી. એ જે એની એને ગુજરાતનું ઘડમાં આવીને એને ટ્રોફી જીતાડી. પણ એ ટાઈમે એને કેપ્ટનસી ઓફર કરાઈ અને મુંબઈ ઈન્ડિયન્સ માં એ લોકો પહેલે થી એ ઘરેલું ટીમ એની ગુજરાત તો હમણાં હમણાં આવી ને અને એની ઘરેલુ ટીમ હતી તો એટલે એવિયો એમાં જતો રે ને હમ
હા પણ એ તેને બી વારે ઘડીએ ટીમ બદલ બદલ કરી એક ટીમ માં રહ્યો નહી એ પાછો હાર્દિક પણ એવું કર્યું એક ટીમમાં રહ્યો તો વાંધો ના આવત થોડુંક એનું સારું રેત ઘડીકમાં ગુજરાતમાં ગયો ઘડીકમાં મુંબઈમાં ગયો અને મુંબઈ ઈમાં બી આ વર્ષે રમ્યો નહી પાછું જતો રહ્યો કેપ્ટનશીપ માંથી બાર વેકેશન માં ફરવા જતો કરવી, ક્રિકેટ ની મેચ તો બોવ ઓછી રમ્યો હાર્દિક પંડ્યા આ વખતે
એજ, કઈ નઈ ક્રિકેટની વિશે આપણે આગળ વાત કરીશું કોઈ સારો ટોપિક આવી રીતના જ લયના ફેવરટે પ્લેયર કે એવી રીતના ચલો મળીએ